હલો હેલો અવાજ આવે છે
હેલો
હા નમસ્તે બેન
નમસ્તે અવાજ છે તમારી શું કરો છો
કઈ ન કરે બસ થોડું સિલાઈ નું કામ છે નિપટી દા પછ પાસે ઘરનું કામ કરે છે સુ ભીંડી ક સબ્જી બણાયન રોટી બણાયન ના ખલાયા પીલા છેને અ મેં થોડો નાસ્તો કીધો બાર ભુક લાગી છે બાર બાર ભુક લાગી છે બ
હા એ તો પણ દિમા ખરાબ વત છેને મેરા તો ક્યાય આજ ખાણ નથી ખાતો
ખાવાનું નથી કેમ નહી ખાતો ખાણો તો ખાણો જ
ગુસ્સો આવી ગું છે તમારે તો
તો તમારે પેટ ફકર તો કોઈ કરે છે નહી તમે પલે ભૂકાઈ બેઠા રહો પુરાધન તમે કોઈ પૂછ્યા
કઈ ન પૂછ્યો
તમ તો ખાવો પીવને મસ્ત રહો મા વડીને ખાવો પીવ મસ્ત રહો તમે તો કોઈ પૂછેગ નહી ઓર તમાર હિમત હ નહી રહેગ તમે થોડે ક
સા હ તોઓ સોસ્તી કે ન હમ હા અટેક અટેક વટેક આઈ જાય છે એમને
આદમીને દખ વખ પરરવા કરું છું ખાણો નહી ખાધો બી જો યું યું યું આદમી કઠ પૂછછે છે આદમી કઈ નઈ પૂછે આદમીને તો બસ
તે તો ક્યાંય નહી પૂછે ખાણો ખાણો જેમે તો જમવા બેઠા તમે બોલે કે ખાણો જમ્યો હોય અહં અને છોકરા ને ખિલાય હા તમે જેમ અ કે હા હા બોલ્યો એટલે તો ખાણું ખાણું છે ને મારે કઈ જમ્યો તો નહી જમ્યો હ તો ક્યુકી ઇસાન તે ફેસથી દખ્યા ના તો ખબર પડશે છે કે આ નથી ખાધૂજ એમને ખાણું
સ પરવા છે હે
હમ
અ અ બાર કટ છે ઘરે છે આજનું તમારા આજનું તરપી છે નીદ નિકાલે છે
બ દાતા નો ફોન જોય છે એમ તો હા હું સોચું કે હા એક કોલ કરીને છોકરાને ચહે પીલો નાસ્તો પાણી કે
હમ હમ છોકરા રું તિયા ત કછો
હમ શ ક ન તો છોકરો આજકાલ થ કી ગયો છે એટલો પતલો દુબલો થઈ રહ્યો છે.
મા તમારા ભરોસેે જ છું કે હ તમારે ભરોસે હમે તો કે છોકરાને સ્કૂલ કો છો તમે રખું છોકરીને સ્કૂલ
હા તો હું પણ કઉ છું કે સ્કૂલ જોઈયાતા એકબાર મોડી
હા.
હા તમારી છોકરીને લેવો
તો સ્કૂલ ની જોય છે આ
ના જોઈ નથી હ જો બાકી હું હું સોચું કે જોઈને ફર એડમિશન કરાવું. ના જવું તો એ તો કોઈ નહી હ. જય તો છો. ચો ચોવી લશ પડાય કાય છે. એ વ્યવસ્થા છે.
તો હું યું હું યું સોચું પાંચ તારી પાંચ પાંચ તારીખ પછી પેજો
હા.
નાના ઉકાયકી બારમ હો તો ના. બ બેનો તો બારમ કરીને આવીને
હા વહ ભી સહી છે.
હા તો કબ બીચ બીચ બીચ મે ક બ બીચ બીચ બ બચ્ચા ડિસ્ટર્બ નથી થાય.
તમારી ધર વ્યા આવે છે અને ઘની ઘની મોત વય ગ
ન તે તો દો દો દો મતલબ એસા દો એસે મતલબ હાથ સે હો ગયા.
તમારે ઈ
હમ. છત પરે બેઠી સું હું તો. હેમાને તો પ્રોસેસમાં ચાલી રહીશે. હું પણ પૂછતી હતી તો આજ ક્યાંય કોલ કરી્યો શું ચામળવાનો તો સાંજે
હસબેન્ડ નું મારી હસબેન્ડ નું બી સરકારી નોકરી છે.
ના હેમાનું કે પ્રોસેસમાં ચાલલેશે. ના નોકરીનું ટીચર નું આવ્યું તો હે કે પ્રોસસમાં ચાલશે.
કે હેમાનું
હેમાનું.
એ બોલે છે કે છોકરી એ બોલે છે અટારીગયા ગયા ન સરકારી નોકરી છે.
ના ના હસબન્ડને તો હસબન્ડ તો નથી કે પ્રાઈવેટ જોબ કરશે ને મોલમાં.
હમ.
ના યં એ તો હેમાંનું પ્રોસેસ ચાલી રહ્યું છે. હું ફોન કર્યો તો. હેમા હેમા બોલે છે કે પ્રોસેસમાં ચાલમાસી વેટિંગ લિસ્ટ માં આવી ગયું મારું નામ. ક કાલે તો પરફેક્ટ બતાવી રહું કે હા નોકરી લાગ એમ ટીચર છો વેટંગ વેટંગ લિસ્ટમાં છે
હમ હાલે તો એક લિસ્ટ ઓર આવે છે
હમ નહ તે ખબર પડશે
હમ હમ ઓર શું કરો શામ થઈ ગઈશે હમ હમ દાદી મોકલી હોવે ને
છો છાલાની માયરા છે મોલા માંઈ
ગરમી કરે છે ખજર
છોકરી હરી ને કરરેે છે હ
હમ ગરમી કરશે
હમ તમે અ બારું ખાડો પીલો બનાવો છો લીધું
હું સોચી રહું છું કે બણતી જમતા નથી તો એ સુબે ન ટિફન બરીશે
તમા તમારે છાસ હજબેન નું બનાવું છે
ના એટલે પડ્યો છે ઠંડુ જમી લેવા ગરમ કરીને આલુ રાખ પરાઠા
તમને એથી ગરમીમાં આલુનો પરાઠ અચ્છા લાગી
હા અચ્છા લાગશે હું પર સબ્જીી કઈ બનાતી સબ્જી વાળો આતો નથી પાંચ છ દિવસ થઇ ગયા છે સબ્જી વાળો આવતો નથી તો હું કઈ બનાવું આલુ રા પરાઠા તે બનાવ્યા ઑર લકડી છે નહી
હમ
તો રોટી ક્યાંથી બનાવ તું ગેસ્ટ બનાવીઈ છુ ત આલુ ના પરાઠા બના દ દહી લ દે જમી લઈ
હમ હાય દૂધ દેવે
હમ એ હું પણ ન દઉ છ કઈ આવી કે છે તમારો કોલ કાઢીને હમ
વરજીને તમારી દણન કઈને કેવા છે
બોલશે પર એની કોન સુનશે કોણ સ
તમારે નણંદ નું કેવું છે
એું જાણ છે અથી લખન જાણ છે ક્યાય બોલે
તો તમારી નડન પણ આનું તો કે શકે
હ અથી ખ ખાર પડી જશે એમ એથી કે ન બોલો છે વ તો એય હો બોલે બોલે છે કે તમે સબ એક જાય
હમ
તમારે નણંદ ખવું છે આગે
હા ઠીક છે મેરે સા તો સહી રહેતે
અચ
હમ
અચ્છા મેી ક કર મેડમ મે ભી કદી કદી ક કરું
હમ
તમ સમજાવ તમારી તો બાત
સહી હ
હમ
અ એક બો છે એ જાતે ના જા છે યાદ કે છે સાચ
એક કે ચલો હેને તમે બી એવી કામ કરો છો કે કોલ કરો છો વાપસ
નહી આથી ગાય તો ગાય ન દૂધ નીકાળો છે એ છોકરા ન જાય ચાય પીલા હ છે હે સાામ્રત તો કોલ કરીશ ઠીક